હલો દેવ છે ભાઈ પ્રજાપતિ
હા અવાજ આવે
હા કેમ છો
બસ મજા તમે કેમ
બસ
શું કર રહો
હોય બસ
કાલે કઈક ખેતીમાં દવા બવા છાંણતા ત વાત મળે
હા
શું કરતા હતા થોડી માહિતી હાલો ને
હા એ જની અંદરો દવા આપતો હોય છે કે ખાસ ચારાની દવા નાખતા હતા જેમ કે અમે આગલા દિવસે મગફળી પ્યારી દી પહેરીને પ જે ઘાસ ના ઉગવાની દવા આવવી પડે જેથી કરીને ઘાસચારો વધારે ના ઉગે ખોળ વધારે ના ઉગે એટલે એ પ્રમાે એમને દવા આપી એ પણ મળે કાસવાી જાય અને એના ઉગીવા પાછી એમાં અલગ અલગ રીતે પંપી કરીને સાનટીને પછી જે થોડીક વધી હતી એમાં હું આરામ આપી દીધી એવી રીતે કરીનેમે દવા છાંટી અને અલગ અલગ રીતે અમે એવું કર્યું કે જેમ કે તમારે જો મગફળી વાવતા હોય તો તમે વધારે મહેનત ના કરો અને હ તમારે જોવ છ તે રીતે દવા ખોળ બાવાની દવા તમે નાખી દો ને તો તમારે અંદર કફડ બી જોગતું નથી જેથી કરીને તમારે વધારે મહેનત ના કરવી પડે કે વધારે ટાઈમે વેસ્ટ ના કરવો પડે જેમ કે દવા નાખીને તમારે હાથે હાથે ખોડ પડી છે તમારે જે કામ કરવું હોય તો પણ તમે કામ કરી શકો છો જેમ વિવધ રીત તે અલગ અલગ પરફોર્મન્સ મળે છે અને ઘણા બધું એવું કહેવામાં આવે છે કે અલગ અલગ રીતે હું તને શું વાત કરું કે જેમાં આપની અંદર એવું ફળ અલગ અલગ ફળ ઉગતું હોય છે. મગવાળી એટલે એ બળી જાય અને એ પાછી વિકાસ ની દવા નની આવે એ દવા એવી નોખવાની આવે છે કે જેની અંદર નીચે વિકાસ પકડે ને ઉપર જે કાસચારો નાખવામાં આવે છે બોલો બોલો.
એટલે હું એમ કેતો ત કાલ કોક દવા નાખતા તા એ બરોબર હે. અમે ખેતી કર અમારે વિશ્વક જમીન છે. મગફળી વાય અમારે કોને એક મહિના જોવું છું મગફળી વાય. મગફાળી કામ્પ્લેટ ઉંગી જી હૈ. હવે આપણે નથી કઈક દાણો લેવાની દવા આપતા કઈને શું કેવાય દવા ના આપડે દાણા લેવા માટે જે દવા આપીએે ને એ દવા અમે હાલવાની છે હવે એક મહિનો થઈ ગયો છે. એટલે એ એ બધાવા આપો ને તમે એનાથી એવું થાય કે જે મગફળી આપણે મગફળીના જે ફોફા કહેવાય ને એ વધુ બે એટલે કે જેમ કે આપણે એક છોડશે એક દાણો આવે તેવું કું હવે તેની આ બાજુમાં છે ને તેના જે દાણા હોય તે વધુ બેસે તમે માની લો કે પાંચ છ દાણા બેસા હવે એ દવા નાખો ને તો વધુ પ્રમાણમાં બે એના કારણે આપણે જે મગફળીનું જે ઉત્પાદન છે. એ વધુ મળે અનેને સારું મળે એના અને તમે એક જાક તમે જોયું હશે હાલમાં તે ચોવી નંબરને, વીસ નંબર મગફાળી છે એમાં ચોવી નંબર જે મગફાળી હેને એ ઉતાર જ છે. ઉતારો તો આલે પણ હેને આપણેે શું કેવાય ઉ ભાવહારો મળે એમાં તમે થાય ને બે હજાર સુધીનો ભાવ મળી જાય એટલે તને કોઈ નુકસાન ના થાય. તમને સારું ઉત્પાદન એ મળે ભાવ પણ મળે અમે મગફળી પછી પશુપાલન કર હો તમે તો તમારે એગ્રોની દુકાને હશે ત તા ન તો તમારા અમેક તમારા બિલ્ડીમ કદાચ વિકાસ એેગ્ર જોઈ તમારી ઈચછ એટલે અમે અહિયાં થી દવા લાવી ત ઈ રિ દવા એટલે સારું અમે હ હવે આવલી આપણે જે મીના કીધી કે આપણે ફોફાનું ઉત્પાદન બેસે એની દવા લાવવાની છે એટલે હવે તમારે દુકાનની મુલાકાત લેવી હ તમારી એગ્રો હારી હ તો તમારી એગ્રો વિશે થોડી ઘણી માહિતી આલો અમને તો અમને તો ખબર પડે કે તમારે એગ્રો છે કે એમ.
હા એટલે અમારે એકકરોની હું માહિતી આપી શકું કે તમે જો આ્યા હસો ત્યારે હું હાજર નહી હો તમે કોક અમારા જે કામ કરતા માણસો ને જોવા મળતા હશે જેમકે ત્યારે લગભગ ત્રણ ચાર દિવસથી હું મોટી કંપનીમાં મીટિંગમાં ગયેલો હતો. ત્યાથી કરીને મિટિંગમાં ગયો મને સારું એવું જાણવા મળ્યું કે જો તઈ મીટિંગ માંથી જે કંપની ના લોકો મિટિંગ કરતા આવ્યા મને જણાવ્યું કે તમે અમારી કંપનીના જો ઉપયોગ કરશો તો તમને ખેડૂતને વધારે લાભ થશે તમને વધાર લાભ થાયશે જેમ કે ખેડૂતને પણ વસ્તુ અમે ઓફરમાં પણ આપીશું જેમ કે અમે હવે ત્યાંથી ત્યાં દવા દવા લાવવાની ચાલુ કરીએ કે જેથી કરીને અમે ખેડૂતને વધુ પ્રમાણમાં લાભ આલી શકીએ. જેથી કરીને એવી દવા લ જે આયુર્વેદિક માંથી બણે છે જે જંતુનાશક ની દવા છે ને બધી આયુર્વેદિક માંથી બણે છે. જેમ કે અલગ અલગ પંતાઓ છે જેને અલગ અલગ રીતે રસમથી નીકળતા હોય એવી દવા ત્યાં મળી જાય છે. જેમાં અમુક ઝાડમાંથી રસ નીકાળીને દવા લાયેલી તેમાં નાખીએ ત તો બિલકુલ વિકાસ બની જતી હોય છે જેની અંદર એક એવું વૃક્ષ આવે છે વૃક્ષ ઉષ્માથી ઝાડ પીલીને જેની અંદર જે પાંદડાઓનું મિક્સ કરે છે મિક્સ કરીને એનો પાવડર બનાવે છે. પાવડર બનાઈને જો આપણેે વેંચુરીમાં તણાઈને આપીએ ને દવા તો બિલકુલ સારી એમાં મગ મગફળીની તારો કે હું મગફળીનો દાખલો આપું તમને જેમ કે હું તને પણ એની અંદર મેં મારી ખુદની પ્રોસેસ કરીને મેં મારી મગફળીમાં નાખી. જેમ કે હવે ત્રણ દિવસ માં એવો સારો વિકાસ મળી ગયો જેમ કે મગફળી પીળી પડી જતી એ પીળી ને બિલકુલ કાળી કાળી ભટ્ટ કરી નાખે છે. અને બિલકુલ સારી એવી મસ્ત લીલી છમ અને એવી વાત વાતાવરણ વાળી કરી નાખી છે જેથી કરીને આપણે ઘણા બ ધા પાક સારો એથી લઈ શકીએ જેમ અલગ અલગ રીતે એવી દવા ત્યાં મળે છે જેમ કે અલગ પાક ની જોતી હોય તો પણ બીજા પાકની મળી જાય તમારે એ મગફળી ની જોવતી હોય તો મળી જાય તમારે બટાકાની જોવતી હોય તો મળી જાય. એમ અલગ અલગ રીતે અમારે ત્યાં મળી જાય છે તમારે શું કેવું છે તે
હ તમારી એગ્રો વિશે તો હું શું કહું કે તમારી એગ્રો તો સારી હે કે જે લોકોને સસ્તા અને સારા ભાવે બિયારણ આપે છે પછી જે દવાઓ સારી આપે છે. અમે અમે તમારી સાથે લગભગ જ કહીએ ને કે દસ થી તમારી ત્યાંથી દવા લઈએે છે જે પેલા અમે પેલા અમે ડીસા લેવા જતા પાંચ વર્ષથી પછી તમે હવે જે પાંચ વાર પેલા જે બિલ્ડીમાં ખોલી એટલે અમારે હવે દૂર નથી જવું પડતું. તે નજીક જ પડે છે એટલે હવે જેમ કે મગફળી દવા લોહ મગફળી જે ખેડૂતોને ફાયદો થાય એવી દવા આલો તમે જે ખબર જે જે સ આપણે જમીન માટે જે જરૂરી છે જે જીવ જંતુઓ તેને તમે એવી દવા આપો હો તમે જે જીવ જંતુઓને માર્યા વગર અ તેનાથી ઘણો ફાયદો થતો હશે એટલે કે હવે હ જીવજંતુઓ ના મારી અને બીજું બધું થાય એટલે એનાથી જે આપણે જમીન પહોંચી રે અને એના કારણે આપણે મગ ફળીનું ઉત્પાદન થાય તમારા જે બિયારણ છે ને એમાં અમને ઘણો ફાયદો થાય કે તમે હવે બ રણ બીજા બ જે એગ્ર વાળા હું કરે કે ગ્રાહકો ને હવે તેમને ત્રણ હજારમાં બિયારણ લાવ્યું હોય તો તેમને ધંધો તો કરે પ્રોફિટ કમાય પણ વધુ ગ્રાહકોને લૂટે પણ તમે એવું નથી કરતા તમે તમે એટલું બધું લૂટવા તમે સારી રીતે ગ્રાહકો નો સાચવો છો. અને સારી દવા પણ આપો છો અમે કહીએને કે તમે અમે તમારા ત્યાંથી કઈક પેલી ખોડ ના ઉગવાની દવા લઈ ગયા હતા એટલે હવે જે અમારી બાજુમાં બીજા ખેતર છે. એટલે હવે હઈરા બીજી જગ્યાએથી ખોડ નખવાની દવા લઈ હતી હવે અમે બંને સાથે મગફળી વાવી તેમને બીજા પાસ થી લાયેલી મગવાળી દવા નાખી અને મેં તમારી પાસે વાળી દવા નાખી એટલે જયારે કમ્પ્લીટ પંદર દિવસ જેવું છે મગફળી ઉગી રી પછી જ્યારે ખોડ જોઈને તારે મારે મારે બિલકુલ ખોડ એક ખોડ નો ડોકો નતો અને જે બાજુ વાળા ભાઈ હતો ને એને એકલું ખોડ હતું માપે હતું પણ તોય એને ખોડનું ઉત્પાદન
પણ વધી ગયું, હા એટલે મારે તમને એ કેવું છે કે જેથી કરીને એ લોકો હશે ને એ લોકો બીજા પ્રાઈવેટમાંથી દુકાનમાંથી લાવી હશે જે પ્રાઇવેટ એગ્રોનિક કેવાય છે ને દુકાન ત્યાંથી લાયવી છે લો કલ કંપનીમાંથી જેથી કરીને એ લોકલ કંપની માંથી વસ્તુ તો લાવે છે પણ પરંતુ તે ભાવે વધારે લે છે અને દવા કામે નથ નથીતી જેમ કે તમે મારી જોડે થી દવા લઈ ગયા જેમ કે અમારે ત્યાંથી એકદમ સ પડી હશે ને અમારા ત્યાંથી એવું ઓફરમાં પણ તમારે કોઈ વસ્તુ લગભગ આપી હશે જો હશે તો આપ લગભગ નહી આપી હોય જેમ કે હવે અમારે એવી વફટ ની હું વાત કરું કે જેમ તમે હવે અમારી જ્યાંથી જંતુ નાશક ની દવા લઈ જશો પછી ખોળ બાળવાની દવા લઈ જસોં તો તેની હંગાતે એક તાટપત્રીતો કોતો અથવા એક પંપ તો તમને આપવામાં આવશે બંનેમથી આધી તમને હા એટલે તમારે બંનેથી એક આધી વસ્તુ આપવામાં આવશે જેથી કરીને તમે- સારી રીતે અમારા પંપેથી જો તમે ઓફરમાં આપેલો હોય ને તો તમે જ વધારે ખર્ચો કર્યા વગર તમે અમારા પંપેથી તમે દવા છાટી શકો છો. જેમ કે અમારે ત્યાંથી તાટપત્રી મળે છે. તાડપત્રી મળે છે ઓફરમાં મળે છે, ઓફરમાં મળે છે તો તમે જો અમુક ઘાસચારા માટે અહીંથી ટોંકવા બીજી લાવતા હશે કો તો બોરીયા ઉપર ટો ટોકવા લાવતા હશો, તમે એવી રીતે અલગ-અલગ લાવો છો તમે પૈસા ખર્ચીને જેમ કે અમારે ત્યાંથી ઓફરમાં તો મળે છે તમે ત્યાંથી ઓફરમાંથી ત્યાં અમે લઈ જાઓ. તો તમારે બિલકુલ ત્યાં ખર્ચા વગર તમારે તે એક તાટપત્રીનું કામ થઈ જતું હોય છે. જેમ અલગ-અલગ રીતે બધું એવી રીતે કામ થઈ જતું હોય છે જેમ કે તમે એક વિકાસને ઉ ઉગાડવા માટેનું તમારે એક બોટલ તમે અમારાં ત્યાંથી લઈ જશો ને એ બિલકુલ સસ્તી છે તો બિલકુલ એટલો બધો વિકાસ કરી નાખશે કે જેમ કે રેતાળવાળી જમીનને બિલકુલ માટીવાળી જમીન કરી નાખશે માટીવાળી જમીન રાખશે પણ એ જેની અંદર અલગ-અલગ પોચી પોચીની જમીન રાખશે જેની અંદર બટાકા છે, પછી નીચે બેસી મગફળી છે. એમ અલગ-અલગ રીતે જે નીચેનો ખોરાક બેસે છે ને પાક બેસે છે. એ બિલકુલ વધુ પ્રમાણ તેમાં ફૂલ છે અને વધુ પ્રમાણમાં આવક થશે અને વ ધુ પ્રમાણમાં એને તે આગળ વધારવાની કોશિશ કરે છે તમારું શું કેવું છે મને થોડીક માહિતી આપો ને.
હા તમારે એગ્રોવ તો સારી જ છે પણ તમે એક બીજી પણ તમાર પશુપાલનની દુકાન છે ને.
જે તમે ખોંણ બોણ વેચો છો, તેમાં કેલ્શિયમ પણ મળે છે અમાર પશુપાલનનો પણ ધંધો કરીએ છીએ એટલે અમાને અમે ઘણો બધો ફાયદો થતો હોય છે એટલે અવે મુ તમને સમજાવું કે જે પશુપાલન થાય એટલે શું થાય? કે અમે જે પશુપાલન અમારે દ એક વીકામાં પશુપાલન કરું એટલે કે પચસ વીસ વીસ જેટલી ભેસો છે એમાં અમે સારું ઉત્પાદન મેળવીએ છે દૂધનું. હવે તને મુ જણાવું કે તમારા પાસેથી જે એક અમે ખાંડ લઈ જઈએ છે તમારે આ જે આ શું કહેવાય તમારે ખારની દુકાન છે ને ભીલડીમાં ત્યાંથી એટલે આવ હા એ બા તુ ઉપાડી જાય છે એટલે હવે અમે જયારે પેહલા તો અમે બીજી જગ્યાએથી લાવતાં. એટલે એમને સા સારું ઉત્પાદન ના મળતું એટલું દૂધ તો ભેસ કાઢતી પણ એ તે એનું જે ફેટ આવતા તે ખૂબ ઓછ તા આવતા પછી અમને કઈક અમાર હાર ગુણવત્તાવાળું એટલે પછી અમને કઈક અમારા સગાવાલા એ કહ્યું કે તમે તમે જે એગ્રોથી દુકાન લાવો છો ને તેમના હમણાં એ એ ખાણ ની દુકાન બનાવે છે. એટલે હવે અમે ખબર પડી એટલે મેં એક દન બાદ ચેક કર્યું તમારે જે ચેક. કરવાના જે અમને. ફ્રીમાં આપી હતી પાપડીની એક બોરી ચેક કરાવા માટે ફ્રીમાં આપી. પીતી અને એક કેલ્શિયમનો ડબ્બો આપ્યો હતો હવે એટલે અમે એ ચાર્યું અમે ખ ખ ચેક કર્યું એટલે અમને એક મહિનામાં જ તેનું પરિણામ મળી ગયું અમારે છે પાંચની જગ્યા એ જયાં સાત ફેટ આવવા માંડયા અને દૂધ પણ દૂધ નુ ઉત્પાદન પણ વધવા માંડ્યું. એટલે હવે જે અમે ખાણ લાવીએ છીએ એ હવે તમારા દુકાને જ લાવએ છેીએ. કારણ કે હવે અમને સસ્તું મળે એલે સસ્તું મળે પછી જે કેલ્શિયમ પણ સારું મળે છે જે પસોને નુકસાન જે આડઅસર કરે આડઅસર નથી કરતું અને ઘણ બધો ફાયદો થતો હોય છે એટલે હવે આપણે તમારી પછી વાત કરું મારે થોડું હવે. જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે આપડે પછી વાત કરીએ થોડું હું જમી લઉં તમે જમી લીધું.
કઈ વાંધો નહી હા હું જમી લીધું તમે બિંદાસથી જમી લો ને તમે બિંદાસ